હલો બોલો.
મજામાં છો તમને?
હ મજામાં છું હું પણ તું બોલ શું ચાલે છે?
બધુ સારું છે આ કારે હું એક સુંદર ફિલ્મ જોવાઈ ગઈ હતીથી જોવાઈ. ન તો ખૂબ મજા આવી.
વાહ. પણ હા મને તો ફિલ્મ કરતાં પુસ્તક વાંચવું વધારે ગમે છે.
એ કેમ ફિલ્મમાં તો બધું આખું સામને જોવાળે મળે છે નંતર સો સ્ટોરી, મ્યુજિક, નંતર મોશન, ઇમોશન નતર એક એક નંતર બધું તો એક સાથે છે ને,
હા એ સાચું છે હા પણ અ પણ પુસ્તક વાંચા વાંચતાના, તો આપને પોતાની કલ્પના થી અ આખું વિશ્વાસ, બનાવી શકે શકીએ,
અને એની મજા અલગ જ હોય ને,
હા એ મજે એ તો સાચું જ છે પણ પુસ્ પણ આજકાલ તું કોણ ને એટલો ટાઇમ છે નત્ર કલા કામ ફીલ્મ પૂરી થઈ જાય.
અ સમયનો સવાલ નથી પણ રોજ વીસ, ત્રીસ મિનિટ વાંચો ને તો પણ ઘણાં પુસ્તક પૂરાં થઈ જાય.
સેમ સાથે ન યોજના કરી શકે. હલો તમારા અવાજ નથી આવે છે.
હા આવડાં આવે છે શું બોલ્યા તમે,
બોલો.
હા અને પુસ્તક પણ ફિલ્મી અ, ફેમિલી માં એક બીજાને સજેસ્ટ કરી શકાય ને, તો પછી એના વિશે ચર્ચા કરવી કરવી. અને એ પણ મજાની વાત છે.
હા ફિલ્મમાં તો લોકેશન રેક્સ ન મ ન બધું જ, જોઈ ને મન પણ ખુશ થઈ જાય આપનો.
હ પુસ્તકમાં અ પુસ્તક હલો,
હા બોલો,
હા તમારો અવાજ બરોબર નથી આવતો.
આવડે આવે હો મને આવાજ,
હ નથીત
ફિલ્મમાં લોકેશન ટ્રેક નર્ય ઠીક નંતર બસું જોઈએ ને પણ ખુશી ને થઈ જાય ને
હા તો પુસ્તકમાં લેખક શબ્દોથી એવી તસવીર ઊભી કરે કે મન મનમાં જો ફિલ્મ ચાલ ચાલવા લાગે ને
હું માનું હું માનું શું કેોન જદી સમ સબ્જી આપને
પણ નહી પણ એવું નથી પણ પુસ્તક ઈમોશનલ ઇમોશન છે.
અ એને ઉડાન થી સમજાવે છે. અને પાત્રાના વિચારો પણ ખબર પડે છે.
ઘણી ફિલ્મો તો પુસ્તક પરથી બનાતી જ હોય છે ને
હલો.
હા બોલો ને
હા તમારો અવાજ નથી આવતો
મારો આવાજ નથી આવ રૂકો આવવડ આ રું હેલો
હલો આ પુસ્તક જો પુસ્તક ઇમોશન ને આપણા હા પણ ઘણી વાર પુસ્તક વધારે સારી હોય ને તો ફિલ્મમાં ઘણા સીન કાપી કાપી નાખતા હોય
એવા વાત તો મેં પણ સમાયશ છે.
આ હું પહેલા પુસ્તક વાંચુ ને તો પછી એની ફિલ્મમાં જોઉ પછી ફરક શોધવાની મજા આવે છે ને
હું તો બધા ફિલ્મમાં જોઉં પછી તો સ્ટોરી ગમે તો પુસ્તક લવ
તો એ પણ સારો રસ્તો છે કે
ફિલ્મ જાતો સ્ટ્રેસ ન તો હોશો થઈ જાય
હા પુસ્તક વાચ વાંચવા તો પણ મન શાંત થઈને થઈ જાય અને ધ્યાન એક જાગે રખે ને
અને ફિલ્મ જેવા માટે ગ અને કેન્રોકલોજી નંતર હ ગઈ છે નંતર મોબાઈલ માં ટીવી હોટી બું
હા પુસ્તક પણ આજે ઈ બુક અને ઓડિયો બુક સ્વરૂપ સહજ જોવા મળી જાય છે ને
હા એ સાચું જ છે.
હા પણ પુસ્તક વાંચવાની આદતથી ભાષા સુધારે છે. શબ્દોનો ભંડાર વધે છે લેખન પણ સારું થાય છે ને
અને ફિલ્મન તો પણ ઘની નવી માહિતી મળે છે ઇતિહાસ વિજ્ઞાન પ્રેરણા બધું પ્રકારની ફિલ્મ આવી છે ને
હ હા એ પણ છે પણ પણ તો હું એનો વિરોધ નથી કરતી પણ સારી ફિલ્મો જરૂરી જોવું જોવું જોઈએ ને
અને તો પછી આપણે મ બધે સમજ છીએ કે બધાનું મહત્ત્વ છે.
અ બિલકુલ અ ફિલ્મ મનોરંજન આપે છે ને તો અને પ તક જ્ઞાન અને કલ્પના શક્તિઓ વધારે છે.
નાના બાળકો એ પણ પુસ્તક વાંચવાની આદત પાડવી જોઈ છે
હા અને સમય મળે ત્યારે સારી ફિલ્મ પણ જોવી જોઈએ
અને એટલે સ્વ સંતુલન જરૂરી છે
હા એકદમ ફક્ત સ્ક્રીન સામને જે ન બેઠું ના અને ફક્ત પુસ્તકમાં જ જેનેકો ખોવાઈ જવ પણ બંને વસ્તુનોો યોગ્ય ઉપયોગ કરવાનો
અને આજની આપ આપની વાતથી મને તો જ લાગે છે કે હું પણ દર મહિને એક પુસ્તક જરૂરી વાંચીશ
હા અ પુસ્તક કેમ છે અ પુસ્તક જો વાંચવાના તો જ્ઞાન વધે છે એનાથી
અને તો ચાલ ચાલ પછી આગ્નિ
નાહી અ અ કેમ છે આપનું પુસ્તક કો પુસ્તક વા વચે છે તો શબ્દો ન ભી ભંડાર વધે છે પછી આપનું ભાષણ વગેરે વા જ આપનું બોલાનું જે છે ને તે પણ નું વાચ વાંચવાનું બી સારું થાય છે
હા તે તો છે જ
હા એટલા માટે પ પત પાછવા જ જો છે ફિલ્મ ફિલ્મ બ દખાવ જોઈ છે પણ એવું નથી કે બટા જ ફિલ્મમાં ફિલ્મમાં અ જે શીખવા શીખવા જોઈ જોઈ એવું હશે પણ બાકી ફિલ્મ માં હોય પણ બાકી ફિલ્મમાં નથી એટલે ફિલ્મ પણ પુસ્તક વાંચવામાં કેમ છે પુસ્તક માં બધુ રહે ને એટલા માટે પુસ્તક બી વાંચવું જોઈએ.
અને તો પછી તો આપડે બધે સમજ છઈએ. કે બંધુ ન મહત્વ છે ન તો અને તો પુસ્તક જ્ઞાન અને કલ્પના શક્તિ વધારે છે ને
હા અને કેમ છે આજ અને તેનાથી કલ્પના શક્તિ પણ વધે છે એકાગ્રતા પણ વધે છે એટલા માટે અ પુસ્તક વાંચવા જ જોઈએ. એ નાના નાના બાળક છે ને એને બી પુસ્તક વાંચવું જોઈએ.
એકદમ‌ બરબર હો ફક્ત અને ફક્ત પુસ્તકમાં જનક ખોવાઈ જાય બધી વસ્તુ માં યોગ્ય ઉપયોગ કરાવે જોઈ
હા પણ જેનું જેવું પુસ્તક વાંચ્યું ને તો કેમ જ્ઞાન વધે છે નાના નાના બાળકનું તો ખુબ જ ઘણો ફાયદો હોય છે એટલા માટે પુસ્તક વાંચવો જ જોઈએ.
અને પસંદ કરીને ફરી તેથી ચર્ચા કરીશું એ
હા એ પણ છે પણ કેમ છે પુસ્તક વાંચે ના તો હારું પણ લાગે છે મનને અને પુસ્તક વાંચવે તો કઈ ટાઈમ આપનો ટાઈમ પણ નીકળી જાય છે ને એટલા માટે
અને તો અને હું દર મહિને જરૂર
હા જરૂર લેજોને જરૂર વાંચજો.
અને તો એકદમ ફક્ત જ ની વાતથી મને લાગે છે કે હું પણ દર મહિને એક પુસ્તક જરૂર વાંચું.
હા જરૂર વાંચજો એક કે કારણ કેમ છે? અ પુસ્તક વાંચવાથી તારું જ્ઞાન વગેરે વધે છે ને એટલા માટે જરૂર વાંચજો.
અને નાના બાળકો એ પણ પુસ્તક વાંચવાની આદત પાડવી જોઈએ નકર હા અને તો સમય મળે તો ત્યારે સારી પણ જોવી જોઈએ એને તો એટલે સંતુલન જરૂરી છે અને એકદમ તો તસ્કુરીન સમાજે જન બેેઠું ન અને ફક્ત પુસ્તકમાં જન ખોવાય જોઈએને વસ્તુ યોગ્ય ઉપયોગ કરાવવું જોઈએ.
હા અને કેમ છે પુસ્તક વગેરે વાંચવાની તમને સમય લાગે છે ને તો એટલા માટ તે સ્કૂલમાં જાય છે ત્યારે પણ તેમને ઓછું નથી થતું વાંચવા વગરે એટલા માટે
તો એ તો પહેલાથી ને જોવું પછી તો સ્ટોરી ગમે તું પુસ્તક લાવવુ.
હા અને આપને જો ગમતું હોય ને વાંચવાના તો આપણે આપને વાંટે ઘડી ઘડી વાંચીશું હમ
હા મજે તો અને હોય તો ફિલ્મમાં ઘરના સિન કાફી નાખતા હોય
હા તે પણ છે એટલા માટે પુસ્તક તો વાંચવા જ જોઈએ મને તો બી લાગે છે કે પુસ્તક વાંચવું જ જોઈએ કારણ હું પણ સ્વતા વાંચું છું ને એટલા માટે મને ફીલ્સ વગેરે નથી ગમતા
હા મને અને હું હલ જે અને ચાર પછી આગ મી અઠવાડિયાને એક પુસ્તકને ફેક ફિલ્મ ને પસંદ કરી ને પરી થી ચર્ચા કરશુ જરૂર ખૂબ મ
અ તમે પુસ્તક તમે પણ પુસ્તક વાંચવો છો તો તમને પણ સમજ કે તમારો શબ્દકોશ ભી વળશે અને જ્ઞાન પણ વળશે એટલા માટે તમે પણ પુસ્તક વાંચો છો હા ચાલે પહી હા પછી
ધન્યવાદ રાખીએ હે
હા હા પછી મળશું
અ